હા અવાજ અવાજ આવે છે મારો.
હા હા હા હ આ વા નવો નંબર આવાઈ કાલ વાળો નંબર નથી.
ના એલે ના એ નંબર નથી આ તમારે બીજો નંબર હતોને અડધો થડો પૂરો થ ગયું હું આરંમાં કન્ટિનુ કર ત્યારે કલે મે લોગન નોતો કર્યો પપ્પ વાળ નંર
હા આમાં આમાં હું દોઢસો મિડ હોય ને થોડી પૂરી થઈ જાય ને આમ
કેટલી.
રોડ શોમેીન્ટ થઇ ગય હતી ને એમાં.
આમાં ક્યાં દોઢસો આમાંજ એકસો દસ જ એકસો દસ ક્યાં સોળ કોલ કરવાના છે મારે ત્યાંમાં ત્યારે પૂરું થાય. અને આમાં તજી મેં આ નંબર થી તને એક કેવા નથી કર્યો આમાં
કરેલો છે લોકોભગમાં
ઓલા નંબર માં સાતસો સતતેર કઈક નંબર છે ને તારો.
ના હા હા.
એમાં ત્રણ ફોન મેં અત્યારે જોયું ત્રણ ફોન થયેલા છે હ ટોટલ નવ કે દસ અત્યારી બીજા બધા રિસીવ પા હતા કેદી તે.
હમ.
એટલે પાંચ તો અત્યારે આમાં થઇ જાય પાંચ તો નહી વધારે જ કરવાના તો ઠીક છે આપડે એમ
હમ જાણ થાયલા કરી લેવાના
હમ ટોપિક કઈક હોતી લાઈક
ટોપિક.
હમ.
હમ તમને ધ્યાન માં હોય જ
હાલા જોરદાર ટોપિક લોઉ પેલા વરસાદ કેવો છે એઈ બાજુ.
વરસાદ ને વરસાદ તો જો કીધુંતુ ને એમ કે બે દિવસ વાતાવરણ છે કે આવી આવી છે એમ પણ હું પલાળી ને વયું છે.
ત્યારે મારે એમ શું ત્યારે બપોરે મારે મમ્મી ને ઊંડા જવું હતું ને બારગામ જવાનું હતું ને તો હું નથી બસ અમારે મળેમ ગામ માંથી તો ડાયરેક્ટ મળે નહી
હા.
ઊ ના મૂકવા જો તો એમ જાવું હતું એમ તો હવે નીકળેને ત ધીરે ધી સાટા હતા હું નહી પલળયયો એમ આમે તો શું પલળીએે ધીરે ધી સાટા તો વરસાદ તો નહીં આવે તો જેવો નીકળો ને ગામડા ઝાપા ભીગો ને વરસાદ શરૂ થયો વન સાઠસ નેયમ તો. તો નીકળી જાય એમાં ઊભું નથી પાછું મોડું થઈ જશું બહ એમ બે વાગે નીકળ અઢી પોણા ત્રણ જેવો થઈ જતો તો વાંધો નહી. તો નીકળા ને તો એવો જ વરસાદ ચાલુ છે નીકળ્યા એવો ફૂલ પી દીધા પછી પાછા ઉના ઉનાધી પૂગ્યા નેને ત્યાં એક ધોરરૂ એમ ના જેમાં બસ સ્ટેન્ડ વિચાર એ એને પાછો રિટર્ન છે ને વરસાદ બંધ
ચ બંદઈયા પલા ડીધા એમ.
હા ઘડીક તો એમ છું ને પડવા દેવો થ એમ લીધા પછી ત્યાં થી ઊડા ઘેર પીગને ત્યાંધ સાટો નયો
હમ્મ
પછી એમ છ હાલ નાય ને હવે વરસાદમાં નાઈ લે નાણું હું વરસાદ આવે તો વરસાદમાં નાય ને
કોઈ વરષજ ક્યાથી
હા આપે માણસ દગો દે વરસાદ દગો દે કરવું તો કરવું હું હો આપડે
બરાબર છે અત્યારે એવું જ છે અત્યારે આમ એક રસ થઈ ગયો ને એ વરસાદ છે એટલે ફાસ્ટ નથી આવતો રમર ઝરમર ઝમ એક ધ કં જો બધ ક હરખો પડે પડે છે આગળ પાછળ કઈ નહી ચાલે છે અમુક ત્યારે તો પછી ટોપિકમાં એવો કઈક લઈએ મારા બેકગ્રાઉન્ડમાં ત્યાં અવાજ નથી આવતો વરસાદ વરસાદનો
નહી તમારે નથ આવતું જરે
હ તો પછી લગ્ન પ્રેમથી સારા કે પરિવાર ની પસંદગીથી લગ્ન પ્રેમ થી સારા કે પરિવાર ની લવ મેરેજ કયા સારા છે હા ભાઈ
ઓહો અઘરો ટોપિક આપી દીધો એ બ આ ટોપિક આવો ટોપિક બધું સો હાથ કોલ થઈ જાય એમ છે આ માં તો
ગાયન મારા સ્પેશ્યલ મારા માટે કેતો તમારો ટોપિક
મળી ગયો મને એક આરે ટોપિક આ
હ હા તો ટોપિકમાં હું શરૂઆત કરું ને આમ તો મારા મત વધારે લવ મેરેજ એમ અરેન્ગ મેરેજમાં આપડી સર વાંધો નથી ગામમાં ને
હમ્મ
પણ હું થાયે ખબર છે કે ઓરેન્જ મેરેજ કરીને તો પેલા છોકરીનેમે ઓળખતા ન હોય એમ હું છે હું નઈ હું ઘણા બધા ગામ માં ખ શરૂુ થઈ જાય એમ મારા ધ્યાનમાં ત્ર ત્રણ છે ને એમ પોતે ઘર ના કીધું એમ કરે પોતાને પેલા લાવ માં હોય એમ તો હ ઘરના માનવાનું તો ઓરેન્જમાં પછી વાંધ હ હા રાખી દે એમ પણ પછી હૂ કરે કે હગઈ થાય ને એમ કે હગાય થાય પછી વાત નઈ કરી તો હગાઈ થઈ જાય ને પછી શું કરે હ હગઈ થઈ ગય ને વાંધ નહી લગ્ન ની વાત કરીએ પછી વાત નઈ કરજ એમ બે જણા લવ વાળા હોય નેમ બેસ જણા ને અલગ અલગ જગ્યા સગ્યા થઈ ગ એક ને બીજી જગ્યાએ તમે આ ની બજી જગ્યા
અહીંયા ભેગા થઈને વાતો કરે એમ
હા હા તોય બી વી જે હોય લગન થાયે ત્યાં સુધી વાત કરીએ એમ પછી એ અમે ઘણી વાર કીધું કે પછી હૂ કેવાય કે ઓલી બાઈ ની બીજે ફરવા ગયું હોય કે મામા બાપા ની ઘેર ગયુ હોય આ ભાઈ બોલે ને ફોન કરે ને મળે ને એવું થાય જ એમ તમને એક સમય તમારી પાસે પાત્ર મળને તમને એક સમયમ થાય કે હાલ મળી લો આમ કર લો એમ અરેન્જ માં આવું કોક પેસ્ટ હોય તોં આવું થાય એમ લટાને આપડે જોઈ ને તો પચાસ ટકાવું એવું જ થાય છે એમ મારા જન્મ એક બીજા ગામ નુ એક છે ને કે એને હગાઈ થઈ ગઈ તો એ પછી બીજા છોકરાને વાને ઠેકીને બોલાવે મળવાને હવે એ બધું હવે કરે છે એમ તો હજુ એ સોકરા નઈ મળવા બોલાવે છે ને ઈ શોકરા ના ઘરે છોકરી છે હવે હા હા મારે નજર હામે થાય ને પછી મન થાય આ લવ મેરેજ ઘર બાજવું પડે પડે લવ મેરેજ નાખય એમ કે બાકી આપડે આપડે આમાં હોવું જોઈએ આપડે કેવું હોય તો આપડે આવું હું શક્યતા કે ન થાય એમ. જાણે કે એ અરેન્જમાં કર્યું હોય સામે ઓળી છોકરી છે. એ ને સિટીમાંને આપડે ગ ગામડા એક ઓલો સુહાની નું ખેસ એવો છે ને સુહાની શું નામ હતું.
એક ને કેટલા પીપડા વાળા ખાઈ માં ધકા દે ધકલા કેસ છે.
એ ખાઈમાં ધકા દીધું એ કેસ જોયો તે આખો?
ના આખો આલે પાછી કઈક હતું ઘણું બધું હું મે એમાં ક્યાં.
એટલે એમાં હું હતું કે એનું બોયફ્રેન્ડ છે રેડી બોયફ્રેન્ડ એટ પૈસા કરી ને અરેન્જ અરેન્જ કરી હતી જેની હારે એ બહુ પૈસા વાળે પાર્ટી એમ ને છોકરો સારો હતો એમ જયારે ને પેરાવે ને ફંક્શન રાખે પૈસા વાળા એટલે બધું હારું હારું જ રાખે કે તો મે તો એ છોકરી કીધું આમ કર આમ કર મોટી મોટી વાતો કીધી હતી એમ. હમજાણુ એ છોકરામાં વાંધો નતો જરાય. છોકરો આપડે વાંધો આપડે જોયું ને એ કેસમાં. તો વાતું કરે ને એમ છોકરોમ નોર્મલ એમ હશે બધું ઓલું કરે. પૈસા વાળી પાર્ટી બાકી પૈસા વાળી પાર્ટી હોય હોય એમ કે મારે પૈસા છે પૈસા આ છોકરા માં એવું નતું અને ને વિડીયો વિડીયો વાયરલ છે ને એમાં
હા.
તો એનું બીજું કોઈ પાસ્ટ ને હતું, એમ. બહું ટ્રાય કરી પુછવા ઓલાને કંઈ હતું જ નહીં એમ.
હમ અને આ ખોટો પડે એવું નોતો બિચારો.
હા, એને એમ હતું કે એ પડી જાય ને તો હું મારો મેળ બેસી જાય એમ.
એના નામે બદુક ફોટો નાખું પણ ફુટી ઈ નહીં એમ
હા, હા. તો એવું બધું થું ને તો પછી એ બોયફ્રેન્ડું સીન કર્યા કરો, આપડે ફરવા જાય એટલે બે જણા પેલા શું કરે. આગલો દિવસ છે, એક મહિના પેલા એક મહિના થી પ્લાનિંગ કરતા હોય. એ પ્લાનિંગ તો કંઈ ખબર છે, પ્લાનિંગ કે એને કેસ જોયા હો એમ આ મંડરના ને એવા. કેસ વાંસતા એના ગૂગલમાંથી હિસ્ટ્રી કાઢીને હિસ્ટ્રી નીકળું આને મારું હોય તો કઈ રીતના મીન્સ આપડે જૂના કેસ જાણે બની ગયા હોય ને. ઈ કેસ એ સર્ચ કરી નાખા રીડ કરે એમ. કલાક કલાક વાંચેલા એમ કે હવે એનું વાંકનો આવો જોઈ એમ. પછી બોટ ઉપર મહિનાથી પેલા હોટલપર રૂમ રાખીને રહ્યા યાદ ત્યાંથી પછી ફરવા બે જણા બોયફ્રેડ બેય ન્યા ગયાતા એમ. ત્યાં જઈને સ્પોર્ટપ્લેસ કંઈ રીતે કરશું. મહિનાથી પછી આ બે જણા જે અરેન્જ કર્યું છે, ને પૈસાવાળી પાર્ટી એ બે ને લઈને જઈશ પણ ત્યાને ધકો માર દેશે એમ. પછી ધકો માર દે વાંધો નહીં હાલને બીજું કોઈ તો હોય નહીં પહાડી વિસ્તારમાં. હોય પણ એટલી તો ખબર ના પડે પછી હું ધકો મારી ઓ ઓ ફોટો પાડવાનું એવું કઈ કીધું ફોટો પાડી દે કે ફોટો પાડી દઉ એમ. એ નહીં નહીં બીજાના મે નહીં બે જણા જ હતા
ઓરેન્જવાળા છોકરીએ ધકો મારીદેને પછી કે, કે એક્સિડેન્ટલીને પગ હેરો ફરી ગયો ને મરી ગયોને પછી રડવા મડે ને એમ.
પે એને પોતે બોલાવે ને બધું કરે છે, એમ.
હા, એટલે ને પછી પછી અ પોલીસમાં એમ શું વાકે એસિડન્ટ થયું એમ. પર અ વિસ્તારમાં તો આવું થાય ઘણીવાર એમ. પછી પછી પોલીસ ને લશે ને થોડક સર્વ કરીને પૈસા હે વાટવા વોલાસે બોલાતો અ બધું કરવાના છે, હેરખુથી.
હા એ તો કદાચ બે છો. મળવાને થોડું ઘણું હોય કે નહીં કે જાવું થાય છે, ઘરમાં
એ એવડા પૈસા વાગે હે વિચાર તો કર.
તો એને જ્યાં એમ સંતોષ નો થયો નયા ત્યાં જઈશ બોલ હરે આવા કેટલા લઈ દે એરેન્જ મેરેજ લવ મેરેજની વાતચીત કરીએે.
હું
એવું હોય કે લવ મેરેજ એવું લવું થઈ ગયેલા હોય એવું હાલે એવું નથી તો લવ મેરેજ કરી નાખી અરજ મેરેજ એવું નથી નો કરાય. ફેમિલી વારા કેતા હોય તો એ કરી નાખાય એમ. એ હારું હોય પાત્ર પેલુ રિસર્ચ કરવું પડે આમ વાત કરે તો કેના ચોટકી વાળા કે એમ. એરેજ મેરેજ તમે કરાવી નાખો પછી આવા ધંધા થાય એ ધંધા નો કરાય.
હું હું.
અને આની કરતા તો કોઈ જયારે ઓલી ઉમર હોયને એ ઉંમર માં પેલા કામ ધંધી ના કરી લેવાય પછી આ લઉ બઉ માં પડાય બાકી વાળા એકે કેટલા છે, કે અત્યારે કેટલો ટાઇમપાસ કર્યો હોય છોકરી ભેગો પછી ઓલી વય ગઈ હોય અને ઓલા ભાઈ લબડી જાય હાવ.
હું. અટાની ઉંમરમાં મને એટલુ ખબર પડે કે છે, ને છોકરો અઢારથી વીસ વર્ષના છોકરા છોકરી થઈને હવે કર નખાય.
હમ વેલા કરના વલા પેલા હતી ને રીત.
હા એ રીત રિવાજ બહુ બહુ બહુ હારો રિવાજ હતો એમ. માથા કુટો નહી એટલે જો.
ઓલો ગોવિંદ ભાઈ ધોળકિયા થી કોક છે સુરત ના બહુ મોટા છે. તે ઈ કેતા કે મારે એક નિયમ ઇજ છે કે એકવીસ વર્ષ ના થાય ને કે ભલે વાડી ઉંમર નહી પડ એક એકવીસ વર્ષ થાય ને એની પેલા હું છે ને ફગાય કે કઈકું કરી જ નાખું એમ બાળકો ને એટલે પછી એને એનો બીજા કઈ વિષય વિચારવા જ નુ નો આવે એને. કામમાં એટલું ધ્યાન દે અને આવું કઈ લફડાં બફડાં નો થાય.
આવું બીજે બીજે કે હાભળ્યું નથી પણ આ મારા મત મે જોયું ને. તો છોકરા નું બારમું પૂરું થાય ને એટલે પછી સત્ર અઢાર વર્ષ થાય ને એટલે એનું ગોઠવી નાખાય કોલેજમાં એમ. કોલેજ શરૂ થાય ને પેલા એનું ગોઠવી નખાય એમ કોલેજ શરૂ
કે મેન આપે સેટલ થઈ જાય ને આપડ એવું વિચારતા સેટલ થાય ને પછી કરાય ત્યાં ટાઈમ મળે ત્યાં કઈક બીજા ધંધી ના થઈ ગયા હોય.
હમ્મ એટલે હા એટલે આપડી આપડી પેઢી જાય ને આપડે આપડે વારો નઈ આવે એવો આપડે પેઢી પૂરી થઈ જાય ને આપડે છોકરા હોય ને મને જોવી છે ત્યાં હુધી ઈ નિયમ આવી જાય. પાછળ જૂનો નેમ આવી જાય જૂનું બધું તો હારું હતું ઓલ્ડ ઈઝગોલ્ડ તોય હારું જ હતું.
આમ તો કઈ ફરવા લાગે આટલા વર્ષથી કઢી નાખ્યા.
હા.
ઇ તો છે ને ક્યાં નથી એવું.
હમ હમ.
એટલે પોત પોતાની રીતે જોવા જઈએ તો બે એક ના ફાયદા અને ગેરફાયદા છે એમ. તમે અરેન્જ મેંરેન્જ કરો અરેન્જ મેરેજમાં એવું થાય ઘણી વાર નક્કી નો કેવાય અરેન્જ મેરેજમાં એમ કે મમ્મી પપ્પાને આપડા અરેન્જ મેરેજ જ હતા ને. આટલા વર્ષ થી હાલે એમાં એમા ડીવોર્સ ના રેટ. ની હવે લવ મેરેજમાં કેટ કેટલા એ છે કેટલા ડિવોર્સ ને કેટ કેટ ના લગ્ન
હમ અરેજ મેરેજમાં ઈ ફાયદો છે ને અરજ મેરજમાં જો. પાત્ર સારું મળી ગયું તો કઈ વાંધો જ આવે એમ અમુકને મળી જાય છે એમ. મને મળી જશેને જિંદગી પછી સુધરી જશે એમ.
સુધરી જાય છે એમ બગડેલા ને એમ કે સુધરી જાય છે.
હા. માં અમુક ના હાર સુધરેલો એ બગડી જશે અને બધાને શું કેવાય ને આપણે એક્ઝેટ ના.
હા અમારે ત્યાં કઈ રમમાં આવે છે તો એને બે દીકરા છે. અને વોલીબોલ ડોક્ટર ડોક્ટર નામ ની બી એચ એમ એસ પછી હોમિયોપેથીક ના ટાઇપ ના તો એને બે જ છોકરા છે અને બે છોકરા ઈ આઠ આઠ દશ દશ વર્ષ ના એ પ્રમાણ ને બે બે દીકરા છે પાછા તેમ છતાં એ ભાઈ અમે વોલીબોલ રમવા જાય ડેલી સર્વિસ વાતો ને વિડીયો કોલને કન્ટિન્યુ સારું એને. એ બીજા ભેગી હા અહીયા નઈ બીજા ભેગી.
એમ ને અમુ અમુક અમુક આપણે જોઈ ને અમુક અમુકને એવું મોસ્ટ પાત્ર મેળવુંય ને અરેન્જ મેરેજમાં એમ. આના જેવું પાત્ર કોઈને ન મળે એમ તોય બીજે મોટા મારવા જ
એ પણ વાત છે સંતોષ નથી. ઓલ કે ને ચામડાના શોખીન છે આ લોકોમાં પછી.
તે બરોબર છે. ગમે એવું હોનું આપો પણ એ જા લોખંડ પાહે.
નું હોય.
નથી
આપ આ પાઠે ભરાય ને તો જ ખબર પડે આ લોકોને એમ.
બરોબર છે તો કરો પાછો તો.
હાલો અત્યારે કરવો ઓટો એક બે ત્રણ